હલો
બોલો સર બોલો બોલો
હલો
હલો હલો
કે બોતાય હ
હલો સર બોલો હ કેવું ચાલી રહ્યું છે તમારું કામ હલો સર
હલો
બોલો સર તમારી પેલી કંપનીઓ છે તે કંપનીઓ કેવી ચાલી રહી છે
હા સારામાં સારી
એક નંબર તો તમે તમારી કંપનીની અંદર નોકરી માટે કોઈને શોધી રહ્યા છો મને વાત મળી છે.
હ હમ હલો હ હલો